હલો.
હાલો!
હલો!
હમ્મ.
હેલો!
મતલબ
હાલો!
હા, બોલો.
મજામાં?
હવ મજામાં.
હ શું કર સ.
બસ કઈ ની આર્યા.
હમ્મ પૈસા
હ.
હમ્મ.
હલો.
હા શું કર બધા હ મજા.
ઓ મજે મજા.
સુકરો હો તમે.
હોય ખાઈ પીને બેઠા તમે ખાઈ પી
હવ અમે ઊગ્યા તા.
હમ્મ.
શું કરે આધ્યા નિષ્ઠા ને.
નિષ્ઠા આધ્યા બે હુઈ ગ્યા તા કંટાળે કુંમાર
હમ્મ.
કુંવારે જિયા તિયાં એટલે થાક્યા તા.
કોણ તમે જિયા તા કુંવારે.
હોવે
આવ જઈ ને કાકાને છોડીને નીલવા જ તો કને
તો એ તો કે રવિવર ના જવાનું હ
રવિવાર ના જવાનું હતું પણટ રજા હતી હતી બસ વા
હ હા ચાલે
અયા
હા અમારે આજ તો જશીબેન ને વિદાય હતી
આલી વિદાય
હોવા ન
અવા તો મારી એ ટલે બધું
કોઈ વિશ્વની રી ત્યા
વિધ્યા બહાર જઈએ ને વિસવ હોઈ ગયો હે હમ હ એ ખાધો પડે રેત નાખે તમા દિયર ને અકકી ક
મલા
શું કરતા હતા નેશોને આ તો અત્યાર બર્ડે હે
વ્યા છેને બધ છે
મે હાલ જોઈ સ્ટેટસ જ
એવ
હ ભણવા વેલા ગયા ત અમે તો મોડે પોકયો તો બાર વાગે
આ તો શનિવાર હતા વહેલી નિશાળ
મને જત હોતી ધાવત ર તો
મમ્મી બારવાની પોખી તો દ હાડા દ ના અી ખમ ગયા તોમ હતી હ ભી
અને
હું મે નહ નિષ્ઠતા બેજ બાઈકમાં
હ હ હા
પ સવાળ કમિયાાવ તેરી બઈકંગ
હ ચલે એ ત
હ બધા ના ના હમે
ના હા બધા પો ના
તો ખાલય મિંદી વિ ત્યાત્યા
પણ દાન નક્કી નતું હવારમાં તમારે માલ દેવા દાવ છે માલ દેવા દાન
અહા
પાસવાળ
તમારા દિયાને કીધો તો બાઈકમાં લેતા આવો
એટલે આમ તો આજુબ મેલવાની હતી તમારે કાલ જવાનું હતું
એવ છે
ને ફર જ ફડતી દાડો બગડતો હતો ખિયાળો તથી જ પટી ગો યાદ રજા પડે ખાલી પડે
હા ચાલે
હમ તમાર લે છોક છે વિીજ.
હા હ.
એનુ પાર્લર કરવાનું હ.
અહ અહિયાયાને પાલન કરવાનુંને.
એટ પાર્લરમાં બધું ફર્નિચર કરવાનું હોય.
ઇયા કરવાવાનું.
હો એને કરવાનું છે બધો માલ લાવવાનો હતો. એ હવાર મુકા હરખતેવાર ના આલ પ. એડતા ત ફોન આયા કે પૈસા નાખમાં. કે હું બાર જે પસ આઈને દેલી આઈ ઓય.
ઓર્ડર એ.
હા એ ન હાલ. બસડત્યારે જઈન માલ મલ જ કાલ ચાલુ કરવાનુંથી. હમ.
અ
પપ્પા ફોન કર્યો તો કાલે આવતું રે એમ.
એ તો પડોવ‌ઇગ જશે ફર્નિચર તો.
અઠવાડિયે થાય
એવુ એમ
અઠવાડ થઈ જાયા. ના.
શું કરતા હતા અ ત્યા અ. કૃષ્ણ બોને.
અચા.
તમારો અવાજ નઈ બરોબર આવતો અવાજ આવે કપાય છે. એઈ.
હાલ તો બ દુકાન ન કામ કરેને ગઠા.
હમ.
હા. કરે એ પણ.
અમારે આ તો વિશ્વ આખો દિવસ ના તો હોઈ જાય વેહલા વેહલા ને. ત્યા બહાર છે હેજી આયા નહી.
હા આખો દરવાજ તો મસ્તી કરેે કરી દ ખાજય જ
નિષ્ઠાન કીધું તું કીધું આવજે શન રવિ આજ મે લ હોત તો સારું હતું ભાઈ.
પાર તો થાય છે એલા કોઈ. ઈ જ તો ખાવા ખાય એટલા કરી.
હપ જ આતી.
કાલ થર જતી. ઓડી તો હ કાલ રજાશે. પણ આજ કંટાળી ના આવ હતા ને એટલે વળી બાઈક માં હોઈ દાય તો આ તો બે એવી.
હમ.
હમ્મ.
હ.
મા સુની લાગ.
આબુ નહી.
હા સંગળ હોય યાર.
કાલનો તો વર્ષ.
ના કાલ નતો પરમદાર હતો.
હમ્મ, ચાલે જબર પડે વરસાદ એક કલાક
હ કાલ પડે છે પણ ફમ પડે તો કાલ તો
હાડા છ સાત વાત બલા
એ જ ન તું પૈ શ ખાવે.
કશું વાતાવરણ એવું નતું પણ આબા મળે એટલે એવું એમ કરતી હોય.
ના છે.
હમ્મ.
. માસીની અને ખૂબ મજાશે.
હ બધે મજા.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
માસીની તો પાટણયા હ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
નહી રાત્ર રે હતા પપ્પા મા હો પ્પા એ હતા.
ના પપ્પા નહી પ આ જ ન
કામ કે પરમદાર પરમદાર બે ત દાડા થયા.
એ
હા તાર હતા.
ના કોઈ નહ આય.
પપ્પા હતા માસી તો ને માહો એટલે માસી રાત્રે બીજા દાડે હોદનામ
હમ્મ.
પપ્પા અને માહ બી આવતાાર્યા
એવવું.
હ.
ચોકડા એ તે
વીરાપેન ક એમને રંજન બાબેન તો મને કેું કે હું પાટણ જાય નઈ હ સુર્યા ભ તા એમાં હ પાટન છે.
અ ક તો હજી દાદા કે વિલોબમી મદદ થઈ જ મસાલે મે હવે મેલી ના પંચર બાઈકમાં બધાને એક તો ફાવે નહી ને છોડી
તમારે શીખાય છ પાલન નું
હવ શી
બધુઈ
હવ બધુંજ
હમ્મ, તો લાશુલ પણ કેજ કે કોઈને ઓર્ડર લેવાય તો મન એ નહીં આવે
એ તો હવે વાત કરશે શ
હા, વાત કરવા ને તો એમ કે હું આવીશ એમ કે તમારી જોડે તમે જે ઓર્ડર લો ને તો
પછ રાતી મોડા પેલું ગાન હોય ને બેક લી ના રે એટલે
એટલાને એટલામાં ધ્યાન હોય તો થાય કઈ
અન અ દાળ હોય તો જવરાય ને કોમ આવે
હ તો જોવ આવે છે એટલે પાર્લર નજીક હોય ને તો સેટ કરવું છે છોકરા નોકરી
હમ્મ.
ન ખાઈ પૂછે ખારું હોય ને પગાર થોડાક ઘણો વધારે આવતો કરવું નજીકને નજીક ને સીઝનમાં થાય એવું
તો
તો કરું પછી
ચા
અમારે પેલી તારીખથી એકલા
હવે નહીં આવે
દિવ્ય નાટગ્ય મૈત્રી રાધાકૃષ્ણની મુર્તિ છે
પેલા
એપ્લિકેશન
એ હેલો!
હઅ
એ અવાજ નહી આવ તો થઈ
ચ પૈ કેના
ના એ કરે ને એ ત્યાં મકાન માલિક ને લેવાના હત ને સામાનને બધું લાવવાનું છે ને ઘી બનાવીને હાલ દો ને પછ સોમવારે લાઈ દોન હાલી
હ
આ તોમી એને ગણપતિ બના્યા
શેના બનાયા
માટીના, ચીકણી માટીના
હ, આજે માટી અઓની હેન ચાલે હેન
માટી
માટી કામ
એટલે ગણપતિ બનાયા હૈ એમાં વિશ્વ તો સનોઠી ઉખાડી પ ઓખો બનાયતી ને એટલે
હમ
આવી ઓખો કે ના બનાવાય કે
હમ
હે
સારું તારા છોકરા ન તો
હ હવે કાલે રાધા કૃષ્ણની મૂર્તિ બનાવાની હે હમ
હલો હમ હ
હાલો
હા એ તો છે.
સિવિલ
હું
વરસાદ પડી જશે કોન બે દાડા મ. પતાવાનું
કોણે